હલો
હલો
હલો
હલો
હલો
નમસ્તે નમસ્તે નમસ્તે કેમ છો
કેમ હા થોક જીણવા છે આવે છે, પણ થોડુંક આવે છે, હમ હા કેમ છો
મજામાં સારું છે.
આજે આપણે છે, ને બાળપણના યાદો વિશે વાત કરીએ થોડી કે આપડે જયારે નાના હતા અત્યારે શું કરતા કેવી રીતે ભણતા કેવી રીતે બધી રમતો રમતા તો થોડી એ બાબત વાત સ્ત કરીએમ કેમ કે પહેલાં તો કંઈ મોબાઈલ ન એ હોતું જ નહીં એટલે છોકરાઓ સ્કૂલથી આવી અને પછી શેરીમાં એમ બધે રમવા નીકળ્યા આવતા બધાને અત્યારે તો ગેમે કે એટલી બધી હતી કે આપણે એના તે રમતા એમ અત્યારે તો બધા મોબાઈલ થી જ બ. ગમવા મળે છે.
જે ગેમ એવી હતી કે એમાં મગજે કસાય. શરીર પણ કસાય એવી ગેમો હતી.
હા, હા, હા, હા. હા, હા, હા, હા. એટલે ઈ પેલે સારું હતું ફિઝિકલ અત્યારે બધા પૈસા દઈને ફિઝિકલ એક્ટિવિટી કરવા જાય છે. સ્પેશિયલ રમવા માટેનું પહેલાં તો એવું કંઈ હતું જ નહીં. પેલા તો બધા શું છે અમે નાના હતા અત્યારે જે ને પેલી પતપથની ગેમ આવે પહેલાં ત્રણ પગથિયાં દોરવાના પછી બે સાઈડમાં પછી એક વચ્ચે પાછા બે સાઈડમાં ને પછી ઉપર એક આમાં એક અર્ધ સ્કવેર કરી દુઅ ગોળ કરીએ એટલે એ દરિયો કેતા એવી રીત ની એક ગેમ હતી. પછી ઉબ ઉભી ખો બેઠી ખો ના ગેલ નાર્ગેલ ને એવું બધું ગેમ રમતા પછી અમે લોકો શું. કરતા પહેલા. હા હા હા. હ લંગડી ગેમમાં પણ બઉ મજા આવે એક પગ ઉપર આખું બેલેન્સ રાખીને આ આપણે બીજે વ્યક્તિને. પકડવા જવાનું બધા બે પગે દોડા-દોડી. કરતા હોય હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ. એ ગેમ ને પણ મ મજા હતી અને પડતા કરતા તો એટલું વાક તો ઈને. અત્યારે તો બધા બહુ સેન્સેટિવ થઈ ગયા છે.
અરે જોશ એવો હોય ભાઈ નો વાગે ખબરે નો પડે વાગી હોય એ એવું હતું.
કે ગેમ રમતાં નાના હતા ત્યારે?
ઘણી બધી નાનો હતા ત્યારે ગેમ રમતાં અમે હતા ને એ વખતે એવી બધી એક્ટિવિટીઓ આવતી. ઓલો આવતો ખબર છે ગરિયા જે ને કહેતા ગરિયા એની ગેમ આવતી ગરિયા થી રમતાં લગી આવતી આને આપડે ઓકે ભાઈ. લખો. ટી કે આરત સ્ટોન કે ટોનથી રમ તા પછી ઓલી ખબર છે પ્રિન્ટ કે છાપ આવતી છાપ એમ રમતાં પછી બિલ્લા આવતાં બીલા બીલા એટલે કે ઓલા ઓપનરસને આવેને ઓપનર ઓપનર આવે અલગ અલગ હોય કોકાકોલા હોય. થમ્સ અપ. હોય સોડા હોય લીમકા હોય એના અલગ અલગ જ આવતા એનાથી એનાથી રમતાં પછી ઈ આપડે સે ને બીજું બીજું હજુ હજી એક ગેમ છે. આપણે ખબર સીઝનેબલ રમતાં એટલે કે અત્યારે જો ચોમાસું હોય તો એક હરિયો લાવતા લોખંડનો હરિયો સરીઓ એને અણી કાઢી લેતાં એક અમુક સમયે અને આમનામ એ હાલતો અને એવી રીતે રમ એક બે ત્રણ ચાર પાંચ છ એવી રીતે એનું એક આપણે શું બોક્સ કરેલું હોય. અને એમાં હરિયો સુકડાવાનો બરોબર પછી જ્યારે બોક્સથી આમ બોક્સ જાય એટલે હારી ગયા. અને પછી છે ને જે વ્યક્તિ એનીથી એનાથી થયું હોય ને તો એને એને સદા દેવાનો હોય એવું હોય એટલે અહીથી કુતરતા કુતરતા જાવાનું, અરે ઓલી આવાનું ઇન્ટરેસ્ટિંગ ગેમ હતી, બહુ એમાં છોકરા બધા હોય ને આમ એક હ કે ઉમર પંદર, સતર વર્ષ ના છોકરાઓ બહુ મજા આવે રમવાની તમે એમ થાય કે હા રમ્યા જ કરીએ, ઐછાપની ગેમમાં એવું હતું બાકસ દસની ગેમ હોય ને છાપ ગુલાબ, છાપ કપાસ છાપ પછી હજી બે, ત્ર મને યાદ નથી આવતી અલગ અલગ પ્રકારની આવતી, હા ઓપનર આવતું, ઓપનર છાપ સાથીઓ આવતો
જો એક અલગ અલગ અને હજી એક ખબર તમને બીજા રમત આવતી. ચાર કુકરી, આઠ કુકરી, નવ કુકરી. કુકરી આવતી. ખ્યાલ છે, કે નથી ખ્યાલ. હલો!
હા હા હા હા યાદ મને, હાહા મને યાદ છે એ બધું, હમ હમ હમ
કુકરી ચાર કુકરી, નવ કુકરી બહુ મજાથી રમવાની એ પણ. સ્માાર્ટ ગેમ હતી, ઇન્ટેલિજેન્ટ કે અહીંથી આમ હાલવાનું, અહીંથી આમ હલવાનું એવું હતું. બરાબરને?
હા હા હા.
તો ગેમમાં શું? યાદ હોય ક્યા? હા હમે રમતા ને, બઉ મજા આવતી રમવાની ગેમ. હા હા હલો હલો હલો હલો અમે કોઈ એવી ગેમ કોઈ.
હા હા અવાજ બહુ ધીરો આવે છે, હ
મનેય ખબર છે. ધીમો આવે છે, નેટવર્કના કારણે ધીમો આવે છે, એટલે આપણે છે ને કન્ટિન્યુ રાખીએ છીએ, ટોકિંગ એટલે અટકી બ્રેકેવ હું અનબ્રે
અત્યારે છે ને હમ અત્યારે તો શું છે બધી સીઝન પ્રમાણી પણ ગેમ આવે છે. ચોમાસામાં તમે કીધું એ એમ કે ગારામાં પહેલાં ખિલ્લાની ગેમ રમે અને રમકડા પણ બનાવતા ને પહેલાં તો સ્કૂલમાં તેવી રમકડાની એક્ટિવિટી કરાવતા. ચિત્ર કામ કરીને એક વિશ કઈ આવ તો તો ચોમાસામાં જયારે પરીક્ષા લેવાતી અથવા તો એ ચિત્રકામ નો હોય. ત્યારે આપણા શિક્ષક જે હોય એ આપણને કહેતા કે તમને જે ગમતું હો એક આદી પ્રાણી છે કે તમને ઘર છે કે એવું તમે કુદરત દ્રશ્ય માટે નુ બનાવીને આવ જઈએ એમ એટલે પૂઠા ઉપર બધું આપડે ચોંટાડીને એવું બધું બનાવતા એક નાલિરીનું ઝાડ બનાવી કે પપડી બનાવીયે કે એવું અથવા તો પ્રાણીઓનું કંઈ પિક્ચર બનાવીને લઇ જાત તા એમ ગાય છે. કે ભેંસ કે વાઘ કે એવું બધું બનાવતા કૂતરું બીલાડૂ એવ કંઈ પણ તો એઈ માટીની પણ એક એક્ટિવિટી પહેલાં થતા અત્યારે બધા લોકો ક્લેથી કરે છે. એક અત્ય્યારે આર્ટિફિશિયલ એક માટી આવી ગઈ છે ને એ બધા ક્લે કે છે જેના તે હાથ એ ખરાબ ન થાય. અને તમે એના થી જે તમારે બનાવવું હોય જે વસ્તુનો જેવો શેપ આપવો હોય એવો આપી શકીએ. અને પેલા તો છે ને. ખાલી કાળી માટી જ આવતી. અને ક્યાંક કોઈના ઘરે જો ઘર બનતું હોય અને પેલો ગોલ્ડન પથ્થર હોય. તો થોડી પીળી માટે થોડીક મળી થી પથ્થર ક્યારેક પોહચો થઈ ગયો હોય અથવા તો પથ્થરને વાટીને એનો ભૂકો બનાવીને એમાં પાણી નાખીને પીળી માટી કરતા તો વળી કલર. ફૂલ આપણે કંઈક. અ માટ તે માથી બનાવતા. પ્રાણીનો ચિત્ર નિતૃતો કાળી માટીમાંથી જ બનાવવાનું થતું પછી એને શું છે આહ આંખને એવું થોડુંક બનાવવું પડે આપણે કાળો પથ્થરને એવું નાખીને અને થોડું કલરથી એને એવું કરતાં. એટલે આવું બધું ચિત્રકામ ની અંદર એ તે આવ તો અને ઠંડીની ઋતુમાં તો છે ને પછી ઘરમાં બેસીને બધા ગેમ રમે જેમ તમે કીધું એમ. અઠીઓને એવું બધું છે એ ઘરમાં રમે. પત્તા છે એવી બધી ગેમ છે એ બધું ઘરમાં બેસીને રમવાની ગેમ છે. તો જયારે વરસાદની સિઝન હોય કે ઠંડી થોડી વ ત્યારે હોય ત્યારે બધા ઘરમાં બેસ સી તને આવ રમતા હોય છે. ત્યાર ઠંડી નો હોય તો બોલ બાકી તો દિવસે તો બધા રાત્રે મોડે સુધી બાર જ હોય છે હા. થયો એક ગેમ આ હતી થપ પોને એણત અધ રાત્રે બો રમે
હમ.
રાત્રે બધા કેમ કે નજીકમાં છુપાણા હોય તો અંધારું હોય એના હિસાબે દેખાય નહી. તો એમ થાય કે થપ્પો ગેમ રમીએ એમ. હલો.
હમ.
હલોલો.
હા બરોબર છે હા. હા હા પી એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ગેમ હતી બહુ ઇન્ટરેસ્ટિંગ ગેમ લુકુમ છુપ્પીની જેમ ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ એ વખતે ઘણી બધી હતી અત્યારે જ મોબાઈલના લીધે ઘણી બધી ગેમ ઓવલપ્ધ થઈ ગઈ અને અત્યારના છોકરાને આવડતી નથી અને અમુક લોકોને તો આવી ગેમો યાદ પણ નથી. હા પણ એક છે. અમુક રિસોર્ટ એવા હોય છે અમુક હોટેલો એવી હોય છે. કે અમારે અહિયાં એક ગુડ. બેે કર છે. વુડ પેકર એમાં એવું છે આંમળી પીપળી. ઝાડવા ઉપર ચડવાનું. પછી તમારે કેમ. કોઈિયા. પ એવું બધું મર્યા આવે પછી આપડે ટાયર ના હિચકા આવતા ખબર. એવું બધું એ બધી એક્ટિવિટીઓ ત્યાં છે. કરાવે છે. એના લીધે અમુક લોકો ત્યાં સ્પેશિયલ. જાયજ. શનિ રવિ વન નાઈટ હોલ્ટ કરે અમુક અને આવી રીતે એટલા માટે કે ત્યાં. જૂની એધી બધી એક્ટિવિટીઓ જે છે. મેં કીધું આમળી વિીપળી છે. હ. કે બીજી બધી આવતી હોય છે. એક્ટિવિટીઝો જે બધી જૂની હતી એ બધી ત્યાં હોય છે એક્ટિવિટી ચડવાનું હોય મોઈદાંડીઓ હોય. પછી આ. ત. કરનાહી ચકાાલ. વડલો હોય એના હિંચકા હોય બરોબર આ આ પણ એક પ્રકારની શું કહેવાય. બાળપણનો આનંદ હતો અને એમાં. ગેમ હતી, પણ આ બધી છે ને ગેમ હાલ. પૂરતિ લુપ્ત. થઈ ગઈ છે, તોંય જે અત્યારના જે છોકરાઓ છે એને ખાલી પકડ પકડી આવડે. ઈ રમતા હોય છે મેં એવા છોકરાઓ જોયા છે ના ના ના આકીી કાંઈ આવડતું નથી એને એવું એવું છે ખરેખરને આવડવું. જોઈએ. પકડામાં પકડી એક જ ગેમ ન.
હમ.
પાશે એનાથી લોકોને શારીરિક કસરત મળી જાય, મગજ કસાય, અને પોતાની હેલ્થ એકદમ બેસ્ટ રહે સારી રેય, આ તો છોકરાઓ જમી અને ગેમમાં આવ્યા જાય બસ, એ મને ગેમ કરી દયો મોબાઈલમાં ગેમ કરી હું છો કરવા માંડે. એટલે પછી આપે લોકો શું કરીએને ગેમો ભ જરા લે. એટલે પછી એમાંને એમાં છોકરો રે છે, પણ આ બધી જે છે ગેમો એ બધી યાદો છે.
હમ હમ.
હવે જો આ બધી ગેમો નહી રે ને તો લુપતી જશે, પછી આ ગેમ ક કોઈ નહી યાદ નહી હોય હજી આપડી એક જે પેઢી છે એને આ બધી ગેમો યાદ છે. પછી કોઈની યાદ છે પેઢીમાં? પૂરું થઈ જાય ગેમ એમનું. એવું છે, એટલે છોકરાઓને રમવા માટે મોકલવા જવા દેવા
જ હા હ હ.
રા રમે અને પોતાના મિત્રો પણ એમાંથી લપ કરે. કોણ એનો સાચો મિત્ર છે, એનો કોણ સાથ આપે છે. કોને હેલ્પ કરે છે, આ એક પ્રકારનું એમાં એક પ્રકારનું ડેવલપમેન્ટ છે મિત્રો માહિતે રમવામાંથી હોર પડે ક આવ્યા હાચા મિત્રો છે. મિત્રો છે, એવું છે.
એવી રીતે દોડાદોડી કરીને એક ચેઇન બનાવતા એવી એક ગેમ હતી. તે એક જણ દાવ દે પછી આઉટ થઈ જાય પછી બે જણ હાથ પકડીને દોડે. હા પછી બે જણ બે જણ ભેગા મળે ત્રણ ત્રીજાને આઉટ કરે તો, એક ક ત્રણ જણ ભેગા મળીને એક ચેન એક એવી દોડવાની એક ચેન ની એક ગેમ હતી એવી રીતે, દોડે ચેનજ કેયલગભગ અને
હમ.
એમ. પછી એવી રીતે પાંચ છ જણા આઉટ થઈ ગયા હોય તો પાંચ છ જણા એકબીજાનો હાથ પકડી અને દોડા દોડી કરે અને બીજા જે પ્લેયર હોય એ લોકો કોને આઉટ કરે ને એવું કરે
રાઈટ. બરોબર છે. એઈ પણ ગેમ હતી ટ્રેન વાળી ગેમ પકડા પકડી વાળી ટ્રેન ટ્રેનમાં એન્જિન બને ડબ્બા બને ટીટી બને અને કોલો બને ટ્રેન નથી જ ને શું કેવાય? બાળકની વ્યક્તિત્વ એવું બધું હા તો ઘણી બધી આવી યાદો છે. પણ અફસોસ એ વાત ન થાય છે. હા બાળપણની યાદો હા
બાળપણની બધી રમતો યાદ કરીને બહુ મજ મજા આવી બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને ફરી પાછો આપણે નવા ટોપિક સાથે મળશું. આવ જો જે
આવજો જય શ્રી કૃષ્ણ આવજો.
હા